સ શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ ટમણી મા અવાજ આવે છે.
હા હા તમારો અવાજ કે યાર આવે છે મને. તમે જો આજે આપને છે ને આચ બારી લગડાી શકો. પર બાત કરવાના છે ઠીક છે.
હમ હા. ઠીક છે.
તમે જો. એમ તો બંને મેરિજ. સારું હોય છે ચા અરેન્જ હો ચા લવો આમાં કોઈ વાંધો નથી. પર એ છે કે તમારા. હમણાં શું છે ઘણા બધા લોકો તમને બી ખબર છે કે લવ મેરેજ પ્રેફર કરે છે બધા લોકો કરે જ છે કે એમની લાઈફ. જે બ છે કોઈ આવી જાય છે પછી એમને શું થાય છે કે મને આના થી શાદી કરવાની છે પછી જે એમની ચોઈસ થાય છે મ ઘણા બધા લોકો છે કોડો કોલેજમાં પડે છે તો એમનું લાગે છે કે મને એમનાથી પ્રેમ વિવાહ કરવું છે. કે મને અરેન્જ બરિસ નથી કરવી. અ બધું લોકો રિસ્ટ્રિકશન થાય છે કે તમે લંબાઈસ કરશો પછી શું છે કે તમારી લાઈફ સારી નથી રવાની આમ ઘણા બધા લોકો વિચાર કરે છે. પર્યામ હું. તું મારા વિચાર સુધી તો એવું ના થાય.
જો તમે અમે જ જ. સુી મને ખબર છે જો આપે લવ મેરેજ એ સારામાં સારું કહેવાય કારણ કે આપણે જે વ્યક્તિ જોડે આપણે એક થી બે વર્ષનો એમ રિલેશનશીપ સમયગાળો હોય ને પછી આપણે લગ્ન કરીએ તો સારું કેવાય કારણ કે આપડણે આ એક બે. સમયનો વર્ષગાળો આપણે એની જોડે વિતાવ્યો છે જેથી આપણને એની. ખરા ખરાબ આટ શારી. એ બધી ઘણી બધી વસ્તુઓ વિશે આપડને ખબર હોય છે. જેથી આપડને લગ્ન પછી એટલું બધું એની પરથી એથી એ થતું નથી પરેશાની. પરંતુ એના વિરુદ્ધ જઈએ અરેન્જ મેરેજ તો આપડે જે કોઈ સામેન વ્યક્તિને મળે છે. કે પુરુષ હોય કે સ્ત્રી પરંતુ જો આપડે આપડ મળીએ છીએ. તો આપને એમના વિશે એટલી બધી જાણ હોતી નથી. કે એ સ્વભાવમાં કેવા છે. એમને શું ગમે કઈ નહી ગમે એમ થોડી ઘણી વાત ખબર હોય પણ આપડુ પરંતુ આપડે ટૂંક ટૂંક ટૂંકા ગાળામાં આપડે જે લઈએ છીએ ને એથી કદાચ ખરાબ પણ હોય શકે જેમ કે અમુક વાર થાય છે. અરેન્જમેરેજ કર્યા બાદ. લગ્ન થયા બાદ એક કે બે વર્ષ પછી અમુક લોકો પાછા ઈના લવર જોડે ભી ભાગી જાય છે. એવું ઘણું બધું થાય છે. હમણાં જ અમારી બાજુ એવું થયું કે એક-બે છોકરાની માં હતી. તે બીજાને કોઈને લઈને ભાગી જઈ. આવું પણ થાય છે ઘણા અરેજ પરંતુ લવ મેરેજના એમાં આવું હોવાની શક્યતા ઓછી છે. તમે શું કહેશો?
આ તો છે તમે સાચુ કઉ છો. હલો.
હા બોલો.
હા તમે સાચું કહો છો એમ તો થાય છે. પણ મારું જે મારું પોતાનું ઓપિનિયન એમ છે કે તમે જે રીતે તમારે લગ્ન કરવાનો છો જેને સાથે તમે બાત કરવાનો છો. તમે જેની સાથે તમારે તમે એમનું પેલા પરખી લો. તમે એમને જાણી લો કે એ કેવું છે. તેમ તમારી સાથે રહેશે ને થી રહેવાના આ છે. મારો પોતાનું ઓપિનિયન એમ છે કે માર પોતે લવ મેરેજ છે. મને એવું બી પેલું સોચતે ને ભી ડર લાગ તુ તુન પછી કેવી રીતે સક્સેસ થશે. પણ આજે હું એકદમ ખુશ છું. બાર લાગે છે જેને સાથે હું લગ્ન કર્યું છે ને પછી એ સારું માણસ છે. કેમ પેલા હું હમને અહીંયા સુધી એમને જાણતી નતી. પછી એમને જાણ્યું પેચાન પછી ઘર વાલાને બી એગ્રી થયા. ખાલી બધી વસ્તુ છે પછી એમને લાગે કે જેને તુમ પસંદ કરવા ને સાથે શાદી કરું આ બઉ સારું છે. અરેન્જ મેરેજમાં શું થાય છે કે તમે જેવી રીતે તમે જે તમારી શાદી તમે એમને જાણતા નથી. તમને એને ઓળખતા નથી. હો શકે ત્યારે તમારે સામને સારું દીખશે. પર પછી તમે જોશો તો પછી તમને કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે લાઈફમે ઘણી બધી પ્રોબ્લેમ આવે છે. અરેન્જ મેરેજ આવે છે લવ મેરેજમાં. આ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમે બંનેની અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે. કે તમે બંનેનું શું કેવું છે. તમે એક દુસરેને કોપરેટ કરો શો કે નથી કરતા. આ ઘણી બધી વસ્તુ છે ને એના ઉપર ડિપેન્ડ થાય છે કે તમારી મેરેજ સક્સેસ થવાની છે કે નથી થવાની. આ ઘણી બધી વસ્તુ અમે હોય જ છે કેમ કે લવ મેરેજમાં એવું છે કે તમે ને જાણી લો પરખી લો. પણ તમે એમને કોઈ ન બ્લેમ નથી આપી શકતા. તમે એમ કહી શકો છો કે ભઈ આ મારી પસંદ છે. હું આને પસંદ કરું છું. યા હું આનાથી લગ્ન કરવાના છું. યા અમારે વિશે લગ્ન કરવું છે. આ ઘણી બધી ચીજ છે જે તમને એનું કેવું પડે છે. માં એવું છે કે તમને તમારા ઘરવાળા જેને ચોઈસ કરીન આવે છે. તમારે એના લગન કરવાના હોય. ચાહે કેવું માણસ હોય કેવું છે તમને બી ખબર ન હોય એમને બી ખબર ન હોય. પછી એમ છે કે મારે તો ઓપિનિયન એમ માય લવ મેરેજ કરવી જોઈએ તેદી એનું છે. તમને એક વરસ નથી જાણતા. પણ તમે જયારે સાથે મળશો. બેઠો ટાઈમ સ્પેન્ડ કરશો. ત્યાર તમને લાગશે કે તમે જે ડિસિઝન લીધું છે એ સારું છે કે નથી. અચછા.
આપડે અ અરેન્જ મેરેજમાં મોટે ભાગે આપડે એકબીજાથી અપરિચ હોય છે હોય છે. જેના થકી આપડે ખબર નથી પડતી કે સામે વાળો વ્યક્તિ કેવું છે. સારું છે, ખરાબ છે, એનું ચરિત્ર કેવું છે, એની વિચારસરણી કેવી છે, એ મારા માટે યોગ્ય છે યોગ્ય એ બધું જાણમાં ખુબ સમય લાગે છે પરંતુ જે છે તે આપણે એક થી બે મહિનાના સમય ગાણે વચ્ચે થઈ પણ જાય છે જેથી આપણે એમની સાથે એટલો બો ટાઈમ સ્પેન્ડ કે વાત કરી શકતા નથી જેથી આપણે એમના વિશે કઈ એટલ બધું જાણી શ. નથી પરંતુ હમણાં લોકો છે તો આપણને એમનું સારું પહેલું જ કેહેશે કે આમાં સારા માણસ છે જે સારું સારું વસ્તુ હોય તે જ કેહેશે તમે એ કોઈને પૂછશો છો પરંતુ જે ખરાબ વસ્તુ હોય કોઈ કેહેશે નહીિ પરંતુ જે લવ મેરેજમાં આપણે એક બે વર્ષનોું કે. આપણે એક બે વર્ષના રિલેશનશીપમાં રહ્યાય ને આપને એમનું સારું સારું સારું પાસું ખરાબ પાસું બધું ખબર હોય છે જેથી. લગ્ન પ. પછી ના જીવનમાં આપ તકલીફ પડતી નથી પણ જેથી પેલા પેલા એમ. સમાજમાં થોડીક એ થાય છે આપડ લગ્ન કરે તો સમાજમાં પરંતુ એ આપણા શાળા માટે જ હોય છે.
હ સર હ. હા તો તમે સાચું બહો છો એમ થાય છે.
આ ટૂંકા ગાળામાં લેવાયેલા નિ બહ ખોટો હોય છે. અરન્જ અરન્જ મે. જમાં.
હમ તો હું કેટના કેસ જોયું છે કે ત્યારે તમે કેસે અને લ. ઘણું સારું છે એમ છે. તેમ છે અને પછી તેમની ડિમાન્ડ બી ઘણી બની હોય છે. કે તમને આ આપો તમને એમ તમને જોવે છે તો મને નથી લાગતા તમે જયારે શાદી કરવા માટે તમને કોઈને આ આપવું પડે છે. કે તમે પૈસા. તમે એમ કહો આ તો તો સારી વસ્તુ. નથી તમે કોનાથી લગ્ન કરવો છો ચ છોકરી પૈસા ન હઈ હોય. પછી કાવે કાઈ. કરી તમને આપવાનો છે. આખી જીવનની કમાઈ છે. એમની અચ્છા છે કે એમને પાસે વધારે છે યા આપે એનું આપે એમની ઈચ્છા છે. પજારિત છે કે તમે એમનું ઈસ્ટિંટયુશન આપીધો કે તમે ત્યારે શાદી કરવાની છે અમારી ડિમાન્ડ જોઈએ છે. તો મને નથી લાગતું આ સારું છે પણ લવ મેરેજમાં એવું થાય છે કે એમને કોઈ ડિમાન્ડ નથી થતી. એમને શું છે કે જેવી જોઈએ છે તમે જે આપશો તમારી છોકરીને આપશો આપો તો ઠીક છે નઈ આપો તો ઠીક છે. અમને સારું લાગે છે કે એવું છે એમને મિડલ ક્લાસ ફેમિલી લવ મેરેજમાં સારું રહે છે. ઘણા બધા લોકો એમસ છે કે જે શાદી બધાવે પૈસા નથી ખર્ચ કરી શકતા લવ મેરેજ કરે છે. પછી કેટલા લોકો ભી ખુશ ભી છે કે એમને ઘરમે કોઈ એવું નથી મિડિલ કલાસ નીચી હોય છે પછી પછી પતિ ખુશ રહે છે કે અમે લવ મેરેજ કરીએ છીએ. કોઈ રિસ્ટ્રિકશન્સ નથી અમને કોઈ ટેન્શન નથી. હમને કોઈ પૈસા ના મને કોઈ ચીજ ના આ ઘણી વસ્તુમે પ્રોફિટ થાય છે. લવ મેરેજ મા સબસે મોટી વાત તો આ છે કે તમે જેને પસંદ કરો છો અને તમે લગન કરો તો તમારે એક ખુશી ડબલ થઈ જાય છે. પછી જેનલ તમે જાણતા નથી તમે પારખતા નથી શકતા એના સાથે તમે કેવી રીતે આપનું આખું જીવન નીકાલશો
હ એ જ આ મેન મુદ્દો છે. બરાબર. પણ જો આપણેે લવ મેરેજ ની વાત ખડીશો ટીમા એ છે કે આ આપણે એકબીજા સાથે સરતાથી એમ કોમ્યુનિકેશન સાઢી શકીએ છીએ આપણ કોઈ કઈ પણ વાત હોય કોઈ પણ મુશ્કેલી હોય કોઈ પણ ઉઝવણ હોય તો આપછ આપણેે એમ ડરતા નથી કે સમાનાર્થી પરંતુ અરેંજ મેરેજમાં ઘણી વા આપ પૂછવાની એમ તેમ બધું કરવાની એમ થોડીકમ એ લાગે છે પણ લવ મેરેજમાં આપ એકબીજા સાથે ફ્રીલી એમ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ આપને જે પણ કોઈ દુખ હોય વાત હોય જેથી આપણે એકબીજા સાથે ઇમોશનલ સંબંધભી એમ સારા હોય છે પરંતુ અરેંજ મેરેંજ માં એટલું બધું હોતું નથી. ઠીક કારણ કે આપ શું ખબર કે વ્યક્તિ કેવો છે કેવો નહી આપણી વાત સાંભળે નહી સાંભળે ઘણી વાર તો આપણને ઘણી વાર તો છોકરાને કોઈ ખરાબ આદત હોય તો પણ એને સાંમે વાળા વ્યક્તિ નથી કેહેતા. પછી લગ્ન થઈ જાય છે પછી બે ત્રણ મહિના પછી એ આદતો કરે છે પછી જેમ કે દારૂ પીવુ અમુક સિગરેટ પીવું એવું બધું આપ લવ મેરેજમાં આપ રહ્યા તો આપને ખબર હો છે પરંતુ અરેન્જ મેરેજ માં ઘણી વાર ખબર હોતી નથી જેથી શું કે લાંબે ગાળે આપડે આપને હું કે છે દિવસ નો પણ જય છે હણા. પરંતુ લવ મેરેજ ય એ બડું થોડું ઘણું છું છે લવ મેરેજમાં કેવું કે એમ છોકરો એટું બધું ન ન કમા તે પણ ચાલે. એમાં
હવે ત આ તો તમે સાચું હોહ તો એવું છે મારું પોતે પોતે સિચ્યુએશન નીકળી છું પછી મારા ઘર વાલા બી બધા આનાથી હું અગેન્સ્ટ હતા. તમે લવ મેરીજ નથી કહ તો હું એવું સિર છે કે અમારે કોઈને લીધે કોઈ કદ નથી હમણાં અમા ખાનદાન મે પછી હું ફર્સ્ટ હતી કે લવ મેરીજ કરી પછી ઘરવાલા ટાઈમ ઉપર કહેતા હતા કેવી રીતે થશે કે શું હશે શું છે પણ જાના છોકરાને મળ્યા ને પછી એમને પોતે અંદર અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ નહીં આ છોકરો તો બહુ સારું છે અને સાથે લગ્ન થશે તો એમની જિંદગી સારી રહેશે ઘણી બધી વસ્તુ છે અને એમને પોતે ડિસિજન લીધું છે મારા ઘરવાળા એ પછી આના પછી. અમં બી જેી મારા ઘરના અરેન્જ મેરીજ અરેન્જ મેરેજ બી થયા છે. લવ મે ખ તો જ સેટિસ્ફાઈડ હ. હસબન્ડ છે ને બધા કોઈને સાથે નથી. એના ફ્રન્કલી મારા હસબન્ડ છે. એ બધા સાથે નથી કે જો એમના ડિસિઝન હતું આ ટાઈમ ઉપર બહ સારું ડિસિઝન હતું પછી એમને અરેન્જ મેજી કરી કાફલી લોકો સાથે સિસ્ટર છે એના માટે પણ એમને એનું રેસ્પોન્સ એલ સારું નથીીતના લંબરેજ રસ્પોન્ સારું આવે છે. એમને પોતે મારું ખુદ પોતાનું ડિસિઝન આવ્યું છે તો પછી પછી એમ જ છે કે બધા લોકો ખુશ થઈ જાય છે કે અમનાં છે કે જે ડિસિઝન હતું પછી બધા લોકો ક સારું છો કેમ કેમ હું બી પોતે ફીલ કરું છું કે જેને તમે પસંદ કરું ને તમે એના સાથે. લગ્ન કરો બહુ સારું છે તમારી અંડરસ્ટેન્ડિંગ છે જેને તમે જાણતા નથી એને સાથે તમે એડજસ્ટ થાવો આજકાલ ન જમાન તમને ખબર છે બધા લોકો પરણા કરેલા છે બધા લોકોને છે કે એમનું એમ પતા આ ગ છે ચ લડકી હોય છે લડકા. બધા બરાબર છે તો એમને એવું લાગે. લડકા ક હું હું શું કરું હું બનેલા છું લડકી કે હું બને છું હું. તો શ થાય છે. બહ દિકકત થઈ જાય છે પછી લવ મેરેજમાં શું થાય છે કે તમે આ લોકો બધા સમજે છે કે બંને વર્ણ છે બંનેનું ડિસિઝન છે. બને એકબજાને પસંદ કરે છે પછી આમાં એમને કોઈ તકલીફ નથી થતી. પોતે જિંદગી સાહિતીતે. બતાઈ શકે છે અને. આખું એક દુસરેને સપોર્ટ આપે છે હું પોતે એમ જ. કરું છ પોતે બધા સપોર્ટ આપ. મને સપોર્ટ આપે છે તો પોતાનું એ ક છ કે બધા. અને. તમે જયારે કસન. ને એમને લાગશે કે તમે કેટલ સરસ ડિસિઝન લીધું છે તમારી લાઈફ અમાર ઓપિનિયન તો આ છે બાકી બધાનું જે એ હોય.
હમ તમાને ખુબ ખુબ આભાર આ વિશે માહિતી આપવામાં. માથે. તમારે ખુબ ખૂબ આભાર આ વિશે માહિતી આપવા માટે.
હા.